કેમ છો?
હું એકદમ મજામાં છું ઘણા દિવસ પછી ફોન કર્યો તમે?
હમ હા મને એમ થયું કે લઈ તને ખબર છે આપડે હમણાં શહેરમાં એક મોટું ગુજરાતી વાનગી ઉત્સવ ચાલી રહ્યો છે? મને એમ થયું કે લાવ તને ફોન કરું. મને ખબર પડી ને એટલે તરત જ મેં તને કોલ કર્યો. કે આપડે બને હને સાથે જાય એમ મને
હા એ તો તારી વાત સાચી પણ મને તો એટલી બધી જાણકારણી નથી. કે ગુજરાત માં હે ને વાનગી ઉત્સવ, અ ચાલી રહ્યો હ. સારું કર્યું તેમ મને ફોન કરી્યો તો એ બને મને ખબર તો પડી. તો ગુજરાતી ખાવાનું ખુબ જ મને ભાવે એ તો તને ખબર જ છે ને ત્યાં કઈ કઈ વાનગીઓ મળવાની છે એ ખબર છે તને?
હા. ત્યાં તો આખા ગુજરાત નો હોય ને સ્વાદ એક જ જગ્યાએ ભેગો કર્યો છે. પણ સુરતની પ્રખ્યાત ધારી અને લોચો- કાઠિયાડ નો ગરમ ગરમ બાજરાનો રોટલો અને રીંગણા નો ઓરો. પછી તને ખબર જ છે કે આપડે ગુજરાતી હોય તો એને ખીચડી વગર તો સાવ ચાલે જ નહી, એટલે મસાલા વાળી ખીચડી સાદી ખીચડી. તુવેર ની ડાળ ની ખીચડી, ચણા ની ડાળ ની ખીચડી બધી અલગ અલગ વઘારેલી ખીચડી.. એટલે એટલી ખીચડી ની આઈટમજ -તો સાવ પૂછે જ એટલી અલગ છે અને છે. ને અમદાવાદ ના દાલ વડા- પણ છે. અને કચ્છી દાબેલી- અને એવું બધું જે જે શહેરનું- -જે કઈ પણ પ્રખ્યાત હશે ને તે બધું ત્યાં એક જ જગ્યાએ આપણને આખા ગુજરાતનોો સ્વાદ આપણને એક જ જગ્યાએ ભેગો કર્યો છે. એ લોકોએ-
અરે વા.. આ બધું સાંભળતા જ મારા મોઢામાં અત્યાર છેજ પાણી આવી ગયું- તું તો કેવી મસ્ત ખાવાની વાનગીની વાત કરે છેે. જરૂર આપડે તો ત્યાં જાઉં જ- જોય ને આ બધું તો ખાવું જ જોઈએ ત્યાં તો શિયાળા નું ખાસ- અને જલેબી પણ હશે ને- એના વગર તો તને તો ખબર જ છે. ને જલેબી તો મને કેટલી ભાવે હે- તેમડી રશે ત્યાં-
હા ત્યાં જલેબી એટ મેં તને કીધું તો ખરી બધું- -એક પણ આઈટમ એવી નહી હોય કે ત્યાં ગુજરાતની જે કઈ પણ પ્રખ્યાત- વાનગી હશે ને વાનગી- તે બધી ત્યાં એક જ જગ્યા એ આપણને મળી જશે. યા ઊંધિયું પૂરી ઊંધિયું પૂરી છે. ને- ગરમા ગરમ હશે પછી ગરમા ગરમ ખમણ પાત્રા- પછી ગરમા ગરમ ના નાઈલોન ખમણ આવે ઈ- ખાંડવી મળશે એ વા- ઘણા બધા ફરસાણ તો તું જો ને તો આમ લજી- ફણસા રશે આખો સ્ટોલ જ એનો અલગ હશે પછી મીઠાઈમાં તો હે ને શીખ- ખંડ મોનથાર અને રસમલાઈ- અ રસ માધુરી અ એઈ બધા- બધા અલગ અલગ આપણને ત્યાં એક જ જગ્યાએ મળી જશે.
હા એ બધું તો બહુ મજા આવશે આપણને ખાવાની મજા પડી જશે. ચાલ ને આપડે આજે સાંજે જઈએ. પણ આ ફેસ્ટિવલ કઈ જગ્યા એ રાખ્યો છે એનું લોકેશન કે એડ્રેસ શું છે એ તો તું મને-
એ અરે એડ્રેસ તો છે ને એનું એકદમ મેન રોડ ઉપર જ તે છે. તો હું તને છે ને વોટ્સઅપ કરી દઈશ લોકેશન શેર કરી દઉં છું- એટલે છે. ને આપણને બે ને શોધવામાં સરળતા રહે-
હા એ વાત તો બરાબર છે. પણ તું ત્યાંની વાત કરેશ આ બધી વાનગીની- -તો આપડે વાનગી કઈ રીતના બનાવી કે શું કઈ એવું પણ અહં ઝારકાણી આપે આપણને-
હા એ લોકો ચોક્કસ આપે પણ અમુક ડેટા હૈ ને એ લોકો શેર ના કરે કેમ કેમ- -પછી જો આપડે જાતે જ આપડણે બધું બનાવી લેતા હોય તો પછી ઈ લોકોનું તો જ- ક પણ ફેમસ હોય તો એ લોકો બહાર ના જ પાડે ને પણ અમુક અમુક જે આઈટમ- કે જે રેગ્યુલર આપડણે ઘરે બનાવી દેતા હોય. એવી ની લોકો એ છે ને એની રીત રાખી હોય બનાવેની- -પણ એના મસાલા જ છે ને કઈક એ લોકો ઘરે થી જ બનાવતા હોય- એટલે ચીજ છે એના મસાલામાં હોય એટલે આપણે ઓમ ઘરે બનાવી તો શકીયએ- પણ આપડે પ્રોપર રહે ને એના જેવી ના હોય એમ- એટલે ત્યાં હશે પણ તોય આપડે છે. ને ફોનમાં એ બધના ફોટા આપડે પાડી લેશું રીત એટલે આપડે ભલે ને ઘરે બનાવીએ તો થોડા ઘણા એવા આઈડિયા તો આવે કે આમાં શું કેવી રીતે શું ઘટે છે આપડે ખાધું ઈ ટેસ્ટ અને આપડે બનાવેલો ટેસ્ટ કેટલો અલગ દેખાય એમ
હા એ વાત તો તારી સાચી છે. પણ તને ખબર હોય તો કે આ ફૂડ ફેસ્ટિવલ હ ને આના પેલા પણ જાન્યુઆરી માં યોજાયો હતો હું ત્યાં ગઈ હતી ત્યાં તો કેવું તું ખબર હે ગુજરાતી પંજાબ રાજસ્થની, સાઉથ ઇન્ડિયા, ચાઈનીઝ, ઇટાલયન અને અનેક પ્રકારની વાનગીઓને લાઈવ મ્યુઝિક અને ફૂડ સ્ટોર પણ હોય છે. અને હેને વર્ષ ના અંતમાં પણ હેને આ રીત ફરીથી યયો જાય હ એમાં હ ચાલીસ થી વધારે ફૂડ સ્ટોલ હોય હ. એસી ને વધુ શોપિંગ સ્ટોલ હોય. લાઈ કોટ હોય અને બાળકો માટે હને. અ મનોરંજન માટે ને ઘણી બધી પ્રવૃત્તિઓ હોય એ તો તને ખબર જ હશે ને
હા એ તો મને ખબર છે પણ મેં તને કીધું એ પ્રમાણે કે આ છે ને આપણે ગુજરાતી વાનગી માટેનું જ છે કે જે આપડા ગુજરાત ના જે કઈ પણ પ્રખ્યાત હોય ને ઈ વાનગી માટેનું છે એટલે ઈ પ્રમાણે આ લોકો એ જ હતું બોલું તો શું આપડે ત્યાં ચાઇનીઝ ને એ બધું ત્યાંનું મળી જતું આ તો આપડે પેટ સલ આપડે હે ને કાઠિયા વાળી જ. કે અને ઈ પણ તને ખબર હે ત્યાં હે ને માટીના ચૂલા પર બનેલો ગરમા ગરમ બાજરનો રોટ પણ આમ ઈ લોકો છે ને માટીના જુલામાં જ બનાવે આપડે તો શું અત્યારે આજકાલ ના યુગમાં તો જો તો આપડે ગેસ નું તો બઉુ વધી ગયું હ શહેરોમાં. તો આપડે એલપીજી માંથી જ રસોઈ કરવામાં આવે. અને હા એ છે કે આપડે ક્યારેક આપડા વતન જઈએ ગામડે. તો આપણને હે ને. ત્યાંનો બાજરાનો રોટલો ને એ બધું હોય ને આપણને ત્યાં ચૂલા ઉપર જ. કરતા હોય અને ત્યારે જઈએ તો આપણને તો શું હોય. એમાં અ શિયાળો હોય અને જો અહીં સાંજે આપડે જમતા હોય ગામડે. બાજરાનો રોટલો. ઓળો ને તળેલા મરચા એની તો કઈક ખાવાની મજા કઈક અલગ હોય. તું ગઈ છો એ રીતે ગામડે?
હા હું એ રીતે તો ગઈ છું પણ હું તને શું કેતી હતી કે આપડે જો આ આ વખતે એવું કરે તો તને હેને કે ફૂડ ફેસ્ટિવલમાં આપણે જે. ોલ ઉભો કરી તો અને એમાં જ આપણે ફેસ્ટિવલમાં ભાગ લઈતો.
હા આપડે એવું કરીહી શકીએ પણ આપડા પણ આપડે છે ને આખા આપણું ગુપ. તો તને ખબર જ છે કેેર. દસ પંદર તો થઈ જ જાય આપડું મિત્ર સર્કલ જ એવું વધારે મોટ. છે તો આપડે તે બધાને. કહીએ ને આપડે ઈ પ્રમાણે કેમ કે એક સ્ટોલ માં છે ને આપણેે ઘણા બધા માણસોની. પણ જરૂર પડે એમ. તો આપડણે એક એકબીજા મિત્ર હોય તો આપણને કઈ વાંધો ન આવે. વર્કમાં કામમાં એ લોકો હેલ્પ. કરે ને સરખી એવી કોઈ બીજું ધ્યાન દે એના કરતા તો એ લોકો વધારે ધ્યાન સારું આપે. તો આપડે એવું જ કંઈક કરી શું વિચાર છે તારો.
હું તો એમ કહું કે આ ફેસ્ટિવલમાં હેને આપડે ભાગ લેવો જ જોઈએ. અને મારા કોન્ટેક્ટમાં એક એવો સંપર્ક હે કે જેને આપણેે હેને આ સ્ટોલમાં નામની હે ને નોંધણી પણ કરાવી શકે. ને આમાં હેમ પહેલા અરજી કરવાની હોય. અને એક ઓનલાઈન અરજી છે ને, એ સ્વીકારવામાં આવે સ્વીકારે ને? એટલે આ આપડે હેને આપણા આપણું મેનુ આપી દેવાનું સ્ટોલ. નું નામ આપવાનું અને વ્યવસાયિક વિગત આપવાની હોય એ. એમાં અને પછી ફેસ્ટિવલ પ્રમાણે અલગ અલગ હે ને. અ કેટલાક ફૂડ ના સ્ટોલ ની નોંધણી કરવાની હોય. એ પ્રમાણે આ. ઈ બધું કરવામાં આવે તો, તું કેતી હોય તો હું પણ આ ફોર્મ ભરી દઉં.
ના ચોક્કસ તું હેને ફોર્મ ભરી દે છે. અને આપડે મેનુ નું પણ હે ને ડિસ્કસ કરી લઈએ. કે આપડે હેને પ્યોર આપડે કાઠિયાવાડી મેનું જ રાખશું. તને ખબર જ છે કે આપણે કાઠિયાવાડીમાં તો રીંગણાનું ઓરો અને ઈ આપડે ને ચૂલા ઉપર જ જે સેકેલા રીંગણા ને એવું બધું ઈ રીતે રાખશું. પછી સેવ ટમેટા નું શાક નું આ મેનુ માં એને તું એડ કરી દેજે. લસણિયા બટેકા હે, વઘારેલો રોટલો વઘારેલો રોટલો છે ને. ઈ ઈ લોકો બધા બહુ ખાય, આપડા કાઠિયાવાડી એટલે આપડે હેને વઘારેલો રોટ આટલો તો આપડે ફરજીયાત રાખશું જ, છાસ માં વગારવામાં આવે એને. લસણ માંથી મસ્ત બને, બહુ સરસ બને ઈ. પછી કાજુનું કાજુ ગાંઠિયાનું શાક પણ રાખશું એ. ધાબા જેવું જ રાખશો અને એ તો બધું ઈ કાઠિયાવાડી લોકો હોય ને, કાજુ ગાંઠિયા નુ શાક પણ બહ સરસ ખાય. અને રોટલા અને રોટલી બરોબર, અને ભાત અને ખીચડી પણ રાખી દઈશું. તારું શું કેવું છે? ફરસાણમાં શું રાખશું?
અ, ફરસાણમાં તો તને ખબર જ છે કે આપડે તો ગાંઠિયા હે, ખમણ, ઢોકળા હૈ. એનું નામ પડે તાજ બધા મોઢામાં પાણી આઈ જાય, તો આપડે તો એઈજ રાખીશું. અને સાથે સાથે એને નમકીન માં જલેબી પણ રાખી દઈશું, મજા આ આવી જશે જલેબી ખાવાની તો.
બરોબર છે, એટલે તે કીધું એ બધું સાચું. પણ આપડે હે ને ફરસાણમાં એક હજી આ લાઈવ મ મસાલા પાપડ પણ રાખી દેવું એમાં હે ને, ડુંગળી, ટમેટા અને ચાટ. ચાટ મસાલા સાથે એ હોય છે ને. તો આપડા ગુજરાતીઓને ખાવાની મજા આવી જશે. એટલે ઓ અહીં આપડે વાંધો નહીં આવે, તારે શું કેવું?
હા, એ વાત હાચી. તો હા, પણ મેં એવું પણ સાંભળ્યું હતું કે હે ને આ ફૂડ સ્ટોલ નાખતા પેલા ને એનું રજીિસ્ટર થઈ જાયને, એટલે આપડે પાસે લાયસન્સ પણ રાખવું જોઈ, પણ એ તો આપડી પાસે છે નહીં, તો હાલ ને આપડે પણ કઢાય લેસું.
હા, તો ચોક્કસ આપડે છે ને કઢાવી લેવું. તું એક એમ એક કામ કરજે, આપડે હે ને આજે આજ સાંજે આપડે મળીએ અને આપડે આ લઇસન્સની જે કંઈ પણ પ્રોસેસ હોય ને ઈ આપડે કરાવી નાખીએ તો ઈ આપડે વેલી તકે નીકળી જાય ને એમ.
હા, તો ઠીક છે. સા, રું ચાલ તો સાંજે મળી.
હા, બાઈ.